હલો
કેમ છો?
બસ મજામાં તમે મજામાં?
મજામાં તમે શું કરો છો?
હું કાંઈ નઈ
હમ મારા હાથમાં મોબાઈલ હતો તો મને યાદ આવ્યું કે ચલો આજે સોશિયલ મીડિયા ગુડ ઓર બેડ આપ પડે એના ઉપર એ થોડીક ડિસ્કશન કરીએ
હા
હમ તો અત્યારે આ યુગમાં કેવું છે કે સોશિયલ મીડિયા પડા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે મોબાઈલ ઇન્ટરનેટના વધતા ઉપયોગના કારણે લોકો કેવું છે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ યુટ્યુબ આવી વગેરે વગેરે કેટલી સોશિયલ મીડિયાની એપ્લિકેશનનો દરરોજ ઉપયોગ કરે છે
હા
હમ તો કેવું છે કે સોશિયલ મીડિયા ના કેટલા ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે
હા એજ છે
હમ
તો વ્યક્ત એ તો વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે કે વ્યક્તિ કેવો સારો હોય કે ખરાબ હોય
હા
કારણ કે સોશિયલ મીડિયા એક સારી વસ્તુ પણ છે અને ખરાબ પણ છે એમ
હા એજ ને
હા હા
એટલે કેવું છે કે સોશિયલ મીડિયા નો આમ કે સૌથી મોટો ફાયદો એ છે કે દુનિયાભરના લો કોને એકબીજા સાથે જોડી રાખે છે. અને દૂર રેતા આપડા પરિવારજનો કે મિત્રો સાથે આપડે સરળતાથી વાતચીત કરી શકીએ છે
હા
એટલે એક રીતે સોશિયલ મીડિયા સારું છે, કે ખરાબ આપડે તેના ઉ એના ઉપયોગ ઉપર આધાર રાખે છે એમ તમે એનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છો એના ઉપર આધાર છે. સાચી વાત ને
હા સાચી વાત છે.
હમ એટલે આપડે અત્યારે કેવું છે કે કામકાજ ના હિસાબે આપડે ફેમિલી સાથે ન રે તા હોય અથવા તો અ ફેમિલીમાં કેટલા મેમ્બર આપડે કોઈ કામકાજ ના હિસાબે બિઝનેસ માં કે જોબ કરતા હોય કે અલગ અલગ હોય એના કઈ કામકાજ હોય તો આપડણે સોશિયલ મીડિયા થ્રુ આપડે કોલ મેસેજ દ્વારા પડે આપડી જરૂરિયાત ને સંતોષી શકીએ છીએ. કે કઈ કામકાજ હોય તો આપડે ઈઝીલી કહી શકીએ છે
હા
અને આપડે સગાવાલા કે અત્યારે આ ઝડપી જમાનામાં આપડી પાસે ટાઈમ જ નથી તો પડે એકબીજા સાથે અ હળવા મળવા માટે આપણે જય જઈ શકીએ ને જઈને મળી શકીએ એવું આપણી પાસે ટાઈમ નથી તો કોલમાં કે મેસેજમાં કે વિડીયો કોલમાં આપણે ગમે ત્યાંથી ગમે ત્યારે આપણા પરિવારજનો કે મિત્ર મિત્રો સાથે આપડે વાતચીત કરી શકીએ છીએ. બરાબર છે ન
હા બરાબર છે મતલબ આમ કેવા છે કે સોશિયલ મીડિયા સારું પણ છે અને ખરાબ ખરાબ પણ છે.
હા એજ ને
હમ
એટલે આમ જોયું વિદ્યાર્થી માટે સોશિયલ મીડિયા અત્યારે કેટલું ઉપયોગી છે બધી વસ્તુ સ્કૂલવાળા અત્યારે મોબાઈલમાં જ બધું આપે છે, હોમવર્ક થી લઈને કોઈ પણ ઇન્ફોર્મેશન ગમે તે હોય છુટી હોય કે કઈ પણ સ્કૂલમાં કોઈ નવું કોઈ પ્રોગ્રામ હોય કે કઈક પણ હોય સ્કૂલ રિલેટેડ બધું મોબાઈલમાં જ આવી જાય છે.
હા આજકાલ ઓનલાઈન ક્લાસ પણ ફોન ઉપર થાય છે ને
હા એટલે સોશિયલ મીડિયા એમ જોઈએ તો ઉપયોગી ઘણું છે.
કે એના દ્વારા આપે નવી માહિતી છે કે શિક્ષણ વિડીયો ઓનલાઈન ક્લાસ વિવિધ વિષયોનું જ્ઞાન આપડણે એમ ઈઝીલી મેળવી શકીએ છીએ બરાબર છે ન.
હા બરાબર છે.
વેપારીઓ છે તો કે પોતાના વ્યવસાય નો એક માર્કેટિંગ કરી શકે અથવા તો નવા કોઈ કસ્ટમર સુધી પહોંચી શકે અને સરકાર અને વિવિધ સંસ્થાઓ પણ કેવી છે કે મહત્વપૂર્ણ સૂચનાઓ લોકોને ઝડપ થી પહોંચાડી શક્યા એટલે આ સોશિયલ મીડિયા થ્રુ હા સાચી વાત છે.
હમ.
પણ આ બધા હા હા બોલો
આ વિદ્યાર્થીને કઈ આવડતું ના હોય તો પણ શીખી શકે.
હા એ તો છે જ પણ આ બધા ફાયદા તો છે જ કે પણ સામે ગેરફાયદા પણ એટલા છે.
ગેરફાયદા પણ છે.
હા હમ. સોશિયલ મીડિયા ના ગેરફાયદા એ છે કે ઘણા લોકો તેનો વધુ પડતો ઉપયોગ કરતા ઓ આથી સમયનો કેટલો બગાડ કરે છે કેટલો સમય બરબાદ કરી નાખે છે. અને સ્ટુડન્ટ લાઇફ જો શીખવા માટે મોબાઈલ યુઝ કરતા હોય તો કોઈ અ પ્રોબ્લેમ નથી પણ અ ટાઈમપાસના હિસાબથી કરે છે તો એમાંને એમાં કેટલો ટાઈમ જતો રહ્યો છે ને ખબર જ નથી પડતી અને એના અભ્યાસ મા ધ્યાન આપી શકતા નથી પૂરેપૂરું એવું પણ થાય ન
હા સાચી વાત છે.
હમ. અને સોશિયલ મીડિયામાં કેવું છે કે ખોટી માહિતી ન અફવા બધું ઝડપ થી ફેલાય છે.
હા વધારે જ આમ દેખાઈ જાય.
હા એના કારણે સમાજમાં કેટલી ગેરસમજ ઉભી થઈ શકે.
હમ.
પછી કોઈ સાચા ન્યુઝ હોય. તો બરાબર છે પણ ખોટા ન્યુઝ એટલી ઝડપથી ફેલાય છે તો એના લીધે બધાના માઈન્ડ ઉપર ને કેટલી અસર થાય છે.
હમ એડી ઝડપથી કોઈ પર વિશ્વાસ પણ ના કરી શકે
હા એજ ને એના કારણે સમાજમાં ગેરસમાજ ઉભી થઈ શકે અને બીજું વધુ પડતા ઉપયોગ થી આંખને તકલીફ ઊંઘ માં ઘટાડો માનસિક તણાવ એવી સમસ્યા પણ થાય ને બરાબર છેને
હા બરાબર છે
હમ. અને કેટલાક લોકો તો કેવું છે કે સોશિયલ મીડિયા પર વ્યસની બની જાય છે. કે એને ઈ થેવું પડી જાય ને આદત મુજબ એને ન લે તો ચેન જ ના પડે મજાજ ના આવે એ ટાઈપ નું થઈ જાય છે.
મી તો સારો ના જાય એ એમ.
હા તો પછી એના લીધે સ્વાસ્થ્ય અને કારકિર્દી પર કેટલી ખરાબ અસર થાય છે.
આજકાલ ના નાના નાના છોકરાઓને પણ ચશ્મા આવી જાય
હા હા બસ સોશિયલ મીડિયા જ છે.
હમ કોનના
હમ બચ્ચું. જન્મ લે ને ત્યારથી એ જે ખાતા પીતા શીખે ને આપડે બધું જ એને ત્યારથી આપડણે જેને હેબિટ પાડીએ છીએ કે કોઈ વિડીિયો જોતા જોતા આપડે એને ખવડાવીએ છીએ કે એ આસાની થી ખાઈ લે એના માટે ત્યારથી જ એને હેબિટ પડી જાય છે કે પછી. એ સ્ટડી લાઈફ માં આવે તો એને ઈ હેબિટ છૂટતી જ નથી.
હમ કોઈ પણ કામમાં એને ફોન જોઈએ જ
હા જોઈએ
હમ
કેવું છે કે સોશિયલ મીડિયા નો આપડે સમજદારી પૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરીએ ને એમ તો હમ તો કોઈ એમ ગેરફાયદો નથી તો એ ફાયદાારૂપિત છે. પણ એ મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ એ જરૂરી છે.
હમ
એમ કે ખાલી ઉપયોગી માહિતી મેળવવા અભ્યાસ કરવા અને બીજા કોઈ સારા હેતુઓ માટેનો ઉપયોગ કરો. જોઈએ એ એના માટે કોઈ પેલું નથી
હમ
પાછું કેવું છે કે આપડાે અજાણ્યા લોકો સાથે પોતાની વ્યક્તિગત માહિતી શેર ન કરવી અને ખોટી માહિતી ફેલાવવાથી આપડે બચવું પણ જોઈએ
હ હ.
અત્યારે કેટલા ફ્રોડ કેસીસ બને છે.
બરાબરા.
હમ થઈ છે ના. એટલે આપડણે એટલું તો કહી શકીએ કે સોશિયલ મીડિયા છે તો એ સંપૂર્ણ રીતે સારું છે અને સંપૂર્ણ રીતે ખરાબ છે આપડે બે માંથી કોઈ ન કહી શકીએ કે તમારા ઉપર
આન્સર ના હોય શકે એમ
હા. જો આપડે એનો સદુપયોગ કરીએ તો તે જ્ઞાન વિકાસ અને સમાજ ન એક શક્તિશાળી સાધન પણ કહી શકાય અને જો એનો દુરપયોગ કરીએ તો નુકસાનકારક સાબિત થઈ શકે છે આ.
હા.
એટલે સોશિયલ મીડિયા નો આપડેમ જવાબદારી પૂર્વક ઉપયોગ કરવો એ દરેક વ્યક્તિ ની ફરજ છે.
હમ.
શું કેવું તમારું.
સાચી વાત છે તો
હા. બિઝનેસ માટે છે કે સ્કૂલ રિલેટેડ છે કે કોઈ પણ રીતે અત્યારે સોશિયલ મીડિયાથી આ આખી લાઈફ ઈઝી પણ બની ગઈ છે.
હા.
અને અત્યારે મોબાઈલ થ્રુ કેટલી ઈન્કમ પણ થઈ રહી છે તો એ ફાયદારૂપી છે ને. હેલો.
હા હા.
હમ.
સૌથી મોટો તો ગેરફાયદો સમયનો બગાડ છે શું કેવું
હા એ બહ સૌથી વધારે છે.
હમ. કેમ કે ઘણા લોકો કેવું કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત જ રહે. જેના કારણે અભ્યાસ કામ પરીવાર બધું બધો સમય ઓછો થઇ જાય છે.
એ જો એ ફોન જોતા એટલે તો કોઈ બીજા કામમાં યુઝ કરે તો સારું ને
હા એજ ને અને સ્ટુડન્ટમાં તો એક એકાગ્રતાની કમી જોવા મળે છે આના લીધે સોશિયલ મીડિયાના લીધે પણ એક્ઝામના રિઝલ્ટ પણ કેટલું ખરાબ એના રિઝલ્ટ પર એ ખરાબ અસર પડે.
હમ આજકાલના બધા ફોન સિવાય તો કોઈ વાત જ નથી હોતી.
હમ. એટલે એટલું કહી શકાય કે સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન છે અને તેનો સદુપયોગ કરવામાં આવે તો આપણને જ્ઞાન વ્યવસાય સમાજ સેવાવામાં બધી રીતે આપણને ઉપયોગી સાબિત થાય છે. પણ એનો દુરુપયોગ સમયનો બગાડ માનસિક તણાવ અને ખોટી માહિતી આ બધી મુશ્કેલીઓનું કારણ પણ બની શકે છે.
હારુ મૂકું જય શ્રી કૃષ્ણ.
સારું ત્યારે સરસ મજા આવી ગઈ તમારી સાથે આવી છે વાત કરીને ચાલો ફરી મળીએે બાય.
હા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ.